હલો. સંભળાય છે.
હા બહુ સ્લો અવાજ આવે છે.
હા હા મને પણ સ્લો અવાજ આવે છે પણ અ મેનેજ થાય એવું છે.
હા ચાલસે.
ઓકે ઓકે તો આજે આપણે હમણાં જ અધિક માસ પૂરો થયો આપણા ગુજરાતી કેલેન્ડરનો. તો એના વિશે થોડીક વાત કરી લઈએ?
ચોક્કસ ચોક્કસ, તમે મને અધિક માસ વિશે થોડી માહિતી આપો ને.
હા હા, અધિક માસ માટે મને પણ કઈ ખાસ ખબર નથી. પણ આપણું જે મૂન કેલેન્ડર હોય ને ચંદ્રનું કેલેન્ડર એમાં ઉમ એક અ ચંદ્ર બાર વખત અ આ એનું આખું સાયકલ ચાલે પૂનમને અમાસનું. તો અધિક માસ અમુક અ જે દિવસો અમુક નાના હોય એના લીધે અમુક લગભગ ઉમ વર્ષે અધિક માસ એક આવતો હોય છે. જેમાં એક આખું મૂન સાયકલ રિપીટ થાય છે એક એક્સ્ટ્રા હોય છે. થ્રી સિક્સટી ફાઈવ ડેઝમાં બાર ને બદલે તેર મૂન સાયકલ હોય છે એટલે તેર અમાસ અને તેર પૂનમ આવે એવું તો એ જે અમ અધિક માસ હોય છે એ આ રીતે ગણાય છે. તમને બીજું શું ખ્યાલ છે એબી બા બાબતે.
મને બી અધિક માસ વિશે અ એના પાછળ કયું વિજ્ઞાન ચાલશે એના વિશે માહિતી નથી. પરંતુ મને એ એવું ખબર છે કે એ અધિક માસને મોર માસ ભી કહેવામાં આવે છે. અધિક માસને પરસો તમ માસ ભી કેવામાં આવે છે અને એ ભગવાન વિષ્ણુની અથવા તો શ્રી કૃષ્ણ ભગવાન ની પૂજા એક માસ દરમિયાન કરવામાં આવે છે અને એ માસમાં તમારે સવારના વહેલા બ્રહ્મમુરત માં ઉઠી અને નાવાના મહો મહુ મહત્વ છે, નદીમાં નાહવાનું બહુ મહત્વ છે અને એમાં ઉપવાસ એકટાના તમે જેટલું કરો એટલું તમારું અધિક થાય એટલે એને અધિક માસ કહેવામાં આવે છે. જે તમે ભગવાનનું નામ લ્યો એ ભગવાનનું નામ એમાં જ એક એક વખત લ્યો તો ઈ ઈ અધિક બે વખત થાય મતલબ બમણું થાય. અ તમે એકસો આઠ વખત માળા જો તમે કૃષ્ણ ભગવાનની કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ અધિક મહિનામાં એનું બમનુ તમને ફ ફળ મલે છે. મને એટલું અધિક માણસ નું એ જાણકારી છે.
સાચી વાત છે તમારી કે આપણે જે કંઈ કરીએ એનું પુણ્ય આપણે અથવા ફળ એનું અધિક મળે એટલે એને અધિક માસ કહેવાય છે અને એવું પણ સાંભળ્યું છે મેં કે જે પુરુષોત્તમ માસ કહેવાય છે. એટલે જે અ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા છે એની અંદર જે પંદરમો અધ્યાય છે પુરુષોત્તમ યોગ. તો એનો પાઠ પણ આપણે જો કરીએ ને અધિક માસમાં તો એનું પણ ઘણું સારું ફળ મળે છે. એટલે એ પાઠ તો, હમ્મ. બોલો.
અ મેં અધિક માસમાં ઘણા બહેનોને કાંઠા કોરની પૂજા કરતા બી જોયા છે. અ કાંઠા કોરની આરતા આરતી કરતા બી અ જોયા છે તો અને પછી એ એના વાર્તા વાંચવાની બી મેં સાંભળેલી છે. હરેક દિવસની એક વાર્તા હોય છે જે હરેક દિવસે વાચાતી હોય છે અને વન ભોજન બી કરવા જવાતું હોય છે અને નદી એ નાહવા બી જવાતું હોય છે અને નદી એ જઈ અને કાંઠા નદીનું જે કાઠો છે ત્યાં ગોરમાં બનાવવાનું એટલે એ કાઠાકોર કહેવામાં આવે છે. એ કાઠાકોરની બી પૂજા એટલું મહત્ત્વ છે અને અ પ વિષ્ણુ ભગવાનની પૂજાનું બી એ ટાઈમે મહત્વ ક ઘણુ હોય છે.
હા હા બરાબર છે. હમણાં જ મેં એક મારી ફ્રેન્ડનું વોટ્સએપ સ્ટેટસ પર વાંચ્યું કે અધિક માસમાં સાસુઓ નદીમાં નાઈ, વહુઓ વોટર પાર્કમાં નાઈ અને પુરુષો શેર બજારમાં નાયા. તો આ એક ફરતો હતો એટલે કે નદીમાં નાહવાનું ઘણું પુણ્ય મળે મળે છે અધિક માસમાં અને મોટે ભાગે જે સ્ત્રીઓ હોય છે એ બધા ભેગા થઈને અધિક માસમાં નાવા જતા હોય છે હમણાં મે અધિક માસમાં એક રાજસ્થાન ગયા તા તો ત્યાં પણ ઘણી અમે જગ્યાએ જોયું કે આવી રીતે બધી બહેનો નદીમા નાવા માટે ગાડી ભરી ભરીને જતી હોય છે.
અધિક માસમા અ મેં એ બી જોયું છે કે અધિક માસમાં આ લોકો અ ઉ ઉપવાસ કરે છે, વ્રત કરે છે એમાં ચંદ્રયાણ વ્રત કરે છે, કોઈ ધર્મરાજા નું વ્રત કરે છે કોઈ બહેનો સૂર્યનારાયણ નું વ્રત પણ કરે છે. તો જે ચંદ્રયાન વ્રત કરે છે એ એ એક બદામ ફર્સ્ટ ડે ખાય છે ને એનો ઉપવાસ કરે, સેકન્ડ ડે બે બદામ ખાય અને એનો ઉપવાસ કરે ને થર્ડ ડે ત્રણ એમ પંદર દિવસ સુધી એક એક એક એક બદામ વધારતા જવાનું અને એ ઉપવાસ કરવાનું. અને જે પંદર દિવસ પૂરા થઈ જાય એટલે તમારા પૂનમ આવે અધિક મહિનામાં ત્યારે તમારી એ બધામ ઓછી કરતા જવાનું પાછું. પંદર બદામ સુધી પહોચીને પછી ચૌદ, તેર, બાર, અ અગિયાર એવીથી ઓછ છી બદામ કરી ખાલી બદામ ખાઈને બી અ ઉપવાસ ના વ્રત કરતા હોય છે. એમાં ધર્મ રાજા નું વ્રત બી ઘણા બહેનો કરે છે. તો એમ એ ધર્મ રાજાનું વ્રત તમે ત્રણ વરષ કરવાનું હોય છે. પણ તમે જો અધિક મહિનામાં ધર્મ રાજાનું વ્રત કરો તો એ એક જ વર્ષ એક જ મહિનો કરવાનું હોય છે અને સૂર્યનારાયણનું બી વ્રત હોય છે તો સૂર્યનારાયણનું વ્રત બી તમે અધિક મહિનામાં કરો તો એ એક જ મહિનો તમારે કરવાનું હોય છે. પણ એની બી વિધિ બહુ જ અ આકરી છે. સવારના તમારે સુરત ઉગે એની પહેલા તમારે જે બી અ પૂજા પાઠ, નાહવા ધોવાનું હોય છે કરી લેવાનું હોય છે અને એની વાર્તા વાંચી લેવાની હોય છે તો તમારે ત્રણ અથવા ચાર વાગે સવારે ઉ ઠું પડે એના માટે ને પછી એની વાર્તા વાંચવી પડે અને પછી તમે એનું વ્રત કરીને મંડળ ભરવાનું હોય છે. તો બહુ સરસ રીતે બેનો મંડળ ભરતા હોય છે જે સાત દાન હોય છે એની રંગોળી કરી અને બધું જે તમે દાન આ આપવાનું બી બહુ મહત્વ છે અધિક મહિનામાં. વ્રત કરવાની બી બહુ મહત્વ દાન આપવાનું બી બહુ મહત્વ છે, અને ઉપવાસ કરવાનું બી એટલું મહત્વ છે, તો અધિક મહિનામાં જારે એક પૂરો થાય અમાસ ના દિવસે, બધા બઉુ સરસ રીતે મંડળ પૂરતા હોય છે, હમણાં મને બી એક મેસેજમાં મેં જોયું તો બે ગાય બનાવેલી છે, તો એ ચોખાથી વ્હાઈટ કલર ની ગાય બનાવેલી છે, રેડ કલર ના ચોખા ાથી એના સિંગણા બનાવેલા છે, અને એ વચ્ચે વિષ્ણુ ભગવાનની આકૃતિ બનાવી હતી તે પૂરા ઘઉં થી બનાવેલી હતી, બહુ સુંદર દેખાતું હતું એમનું મંડળ, ને પછી અલગ અલગ જે એમને દાન કર્યું છે, એ એમને વિષ્ણુ ભગવાન ના હાથમાં અ અ એ ગોલ્ડ કોઈન મૂકેલું છે, પછી છતર મૂકેલું છે એમના હાથમાં, ગાયોને સોનાના સાકડા પહેરાવેલા છે, એવી રીતે તે દાન બી આપેલું છે. તો દાન માં બી મંડર પૂરમાં, ઘણું બધું દાન લોકો આપતા હોય છે હરેક દિવસ નું દાન નું મહત્વ હોય છે એ દિવસે, તો એ એ દિવસે તમે જો વ્રત ન કરી શકો, તમે પૂજા પાઠ ના કરી શકો, તો તમે દાન પણ આપીને એનું પુણ્ય લઈ સકો છો.
હા હા તો તમે ઘણી સરસ વાત કરી જે બધે ધર્મ રાજા અને ચંદ્રાયન વ્રત કર્યું, એ ઘણું કઠણ લાગે છે એમ ખાલી ફક્ત બદામ ખાઈને રહેવું, અને આખો દિવસ અને કન્ટિન્યુઅસ એમ એક દિવસ ખાઈ ને પછી બીજે દિવસ આપણે નોર્મલ ખાવાનું ખાવાનું હોય તો એ વાત અલગ છે પણ આ તો તમારે, કન્ટિન્યુઅસ એક મહિના સુધી ખાલી બદામ ઉપર જ રહેવાનું તો એ ઘણું આકરું વ્રત કહેવાય ખરેખર, અને મને લાગે છે ત્યાં સુધી એનું ફળ પણ એવું સારું જ મળતું હશે, તો જ બધા આટલું આકૃવ્રત તો કરતા હશે, અને આપણા જે ધર્મગ્રંથો છે અને જે કોઈ વ્રત અને વિધિ વિધાન છે એમાં, ઘણી બધી સાયન્ટિફિક રિસર્ચથી બધું કરેલું હોય છે, કે અમુક મહિનામાં જે છે. એ જે લોકોના શરીરને જે જરૂર હોય અથવા જે માનસિક રીતે જે કઈ વસ્તુની જરૂર હોય, એ પ્રમાણેના વ્રતો નું આયોજન કરેલું હોય છે આપણા ધર્મ ગ્રંથોમાં અને અ વેદમાં. તો એટલે આપડા કેવું છે કે જનરલી લોકોને, એમ કોઈ ભારે ભરખમ કંઈ વાંચવાખે તો કોઈ ના કરે, અથવા આ રીતે તમે એક્સરસાાઈઝ કરો કે આવું ઉપવાસ કરો તો ના કરે પણ આપણે એને ધર્મની સાથે જોડી દીધું હોય, તો એ લોકો લોકો હોંશે હોંશે કરે અને એમને એનું ફળ પણ મળે એમના શરીરને પણ ફાયદો થાય, એટલે આ રીતે બધાને જ સારું પડે એમ, એવું મને લાગે છે.
હા, મે એવું સાંભળેલું છે કે જે અધિક મહિનો જયારે આવે છે. ત્યારે જે ઋતુ હોય છે. એ ઋતુમાં તમારે, અ જે તમારું શરીર હોય છે ને એમાં મોશ્ચરાઈઝ ઓછું હોય છે. જ્યારે પણ અધિક મહિનો આવે છે. છે ને. તો હવામાં મોશચરાઈઝર ઓછું હોય છે જેથી તમારા શરીર, એ એટલું કબજર નથી કરી શકતા, તો એના માટે થઈને એ ઉપવાસ એક ત્રણ વર્ષ પછી તમારે, એ ટાઈપ ના ઉપવાસ પ્રકૃતિએ ગોઠવ્યા છે, કે તમે જયારે હર ત્રણ વર્ષે અધિક પિનો આવે છે. તો હર ત્રણ ત્રણ વર્ષ પછી તમે, એક ઉપવાસની એક સાયકલ તમે ગોઠવી શકો છો, પરંતુ તમે શ્રાવણ મહિનામાં અને એ રીતના ધાર્મિક મહિનામાં બી તમે એ વ્રત કરતા હોવ છો, પણ હર ત્રણ વર્ષે, તમે જો આ આવી રીતના એક ઉપવાસ કરો તો તમારી સાયકલ તમારા જે શરીરની હોય છે ને. એની અંદર તમને ઘણો ફાયદો મળતો હોય છે. એવું મેં ક્યાંક વાંચેલું હતું.
હા હા. હા આ તો બહુ જ સાચ સાચું છે તમે જે કીધું કે ત્રણ ત્રણ વર્ષે રિપીટ થાય તો એના લીધે કું આખું, આપણા શરીરનું સફાઈ જેવું થઈ જાય એમ આજકાલ તો, બોડી ક્લિન્ઝિંગ માટે લોકો ક્યાં ક્યાં જતા હોય છે આખા શરીરની સફાઈ થઈ જાય અંદરથી એમ કરીને તો આ તો એક આપણને નેચરલ ભગવાને, આપી છે મેથડ અને પદ્ધતિ પણ છે અને સમય પણ ત્રણ ત્રણ વર્ષે જે રિપીટ થાય છે, તો એ ઘણું સિસ્ટમેટિક છે આ પ્લાનિંગ, અને મેં એવું પણ સાંભળ્યું છે કે જે જેમકે અધિક આ વખતે અધિક જેઠ મહિનો હતો, તો એવી રીતે જે મહિનાઓ જે છે એ એક અધિક મહિનો છે એ સત્તર વર્ષે રિપીટ થાય છે, એવું છે, તો મારો દીકરો છે એનો જન્મ અધિક મહિનામાં જ થયેલો, તો એ જ્યારે ફરી થી સત્તર વર્ષનો થયો ત્યારે ફરીથી અધિક શ્રાવણ વર્ષ મહિનો આવ્યો એમ, તો એ પણ મને બહ નવાઈ લાગી હતી કે, કેવું આમ કેહેવાય આખું કેલેન્ડર કેટલું આમ પરફેક્ટ છે બધું, એનું ચાલતી હોય સિસ્ટમ.
મારા બી જે હસબન્ડ છે એને બી, એ અધિક મહિનામાં એમનો બી જન્મ છે. એ આસો અધિક મહિનામાં એમનો જન્મ છે તો હમણા કેટલા વર્ષ પછી આ સો અધિક મહિનો આવેલો ત્યારે એમનો બર્થ ડે આવેલો હતો.
હા હા બરાબર છે એવું છે આ બધી એકદમ ગણના એકદમ પરફેક્ટ હોય છે આપણા હિન્દુ ધર્મમાં
ચાલો તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો મને. પાછા આપડે મળશું. ચોક્કસ. વેલકમ.